હા બોલો શું કરો?
બસ કઈ ન ધં છે ત મ.
તમારો અવાજ નથી આવતો.
હલો, અવાજ આવ્યો?
હા હવે અવાજ આવે તમારો, હવે પ્રોપર સંભળાય છે તમારો અવાજ.
અત્યારે અમુક પશુઓ વિશે કઈ માહિતી તમારી પાસે તે હોય શકે છે ખરી?
પશુઓ વિશે એટલી બધી મને જાણકારી નથી પશુઓ વિશે. મતલબ જે પાલતુ પશુ હોય છે ગાય ભેસ, એનો થોડો ઘણો ખ્યાલ છે મને.
હ. બરાબર પછી અત્યારે અમુક પશુ પક્ષીઓ આમાં એવું હોય. કે પેલાની પ્રજાતિ માં અત્યારની પ્રજાતિ માં ઘણો બધો ફેર લાગે. એ પેલા જે જોવા મળતા પશુ પક્ષીઓ. એ અત્યારે જોવા મળતા નથી, એમાં બધા ઘણા બધા ફેરફારો આમાં લાગે કે પહેલાના જમાનામાં એવું હતું એક સમયટતો ત્યારે. સદીઓ સદી પ્રમાણે દરેક. પશુ પક્ષી ની સાઈઝ બદલાતી ગઈ. જયારે ડાયનાસોર હતા ત્યારે એવું કહેવાય કે ત્યારનું વાતાવરણ. ત્યારેની હોવા પછી ત્યારનો પશુ પક્ષીઓનો ખોરાક એવો હતો, જેથી કરીને તેમની સાઈડ ઊંચાઈ, પછી એમનું શરીર કદાવર હતું. ઊંચાઈ એમની ખા બધી ઘણી ઊંચી હતી. જેના કારણે અમુક અમુક સમયગાળા પછી પશુ પક્ષીઓના અમુક જે એમના. તો શરીર માં તફાવત જોવા મળી શકે છે.
હા, સમય જતા પશુ પક્ષી હોય છે. એના શરીર માં કંઈક કંઈક તો બદલાવ આવતો રહે છે.
હા.
એટલું તો મેં પણ નોટિસ કર્યું છે. કે પેલા પશુ પક્ષીઓ કેવા નાના નાના હતા. જેમ સમય ગાળો હતો એમ મોટા મોટા થયા. જેમ કે ડાયનાસોર છે તમે બીજ વાત કરી. પછી ડાયનોસોર લુપ્ત થઈ ગયા. અને અત્યારે પણ નાના બી પશુ છે મોટા પણ પશુ છે. અત્યારે તો બંને પ્રમાણમાં તમને જોવા મળે.
બરાબર. નામ બનવાથી ઘણા બધા જ આમ થવાથી એમાં ઘણું બધું ફેરફાર આવવાથી પશુ પક્ષીમાં એવું બધ જોવા બી મળે છે, કે અમુક જે પેલાના દૂધવાળા પક્ષીઓ હતા. જેમાં કે પેલા ખાસું બધું એને ખોરાક જેવું આપીએ એમ. તેમાંથી દૂધ મળી શકે પણ અત્યારના પશુઓમાં એવું છે. એ તેમને પૂર પ્રમાણ દૂધ આપી શકતા નથી જેઓ ખોરાક ખવડાવી. તો જેથી કરીને આવો બધો તફાવત પણ અત્યારે જોવા મળે.
હા દૂધ આપવા વાળા પછી ન તો મને થોડો ઘણો ખ્યાલ છે. અ હાલ અમારા ઘરમાં પણ એક દુદા પવારું પછી ગાય હતી. જે ગાયને કેવું કે અમે જેવો એને ખોરાક ખવડીએ ને એ રીતનું એ ગાય આપણને દૂધ આપે. અને દૂધ દરેક રીતે કામ આવતું હત અમારે. અને અત્યારના સમયમાં એવું છે કે એને બધું ફર્ટિલાઈઝ વાળું જેને કુદરતી જે ખાવાનું ઘાસ હતું એ બધું એ બધું ઓછું થઈ ગયું છે, એ ગેટ અત્યારે ગાયને ખવડાવવાનું, સ્પેશિયલ બધું એને જમવાનું. અલગ અલગ રીતે આપણેે આપી શકીએ, અને એમની માટે પેલા ખેતી પણ કરવામાં આવતી હતી. પશુ પશુઓ માટે ખેતી કરવામાં આવતી હતી, એ આપડે એમનો ખોરાક પૂરો પાડી શકે એની માટે, એની તમને ખબર છે.
હા એમાં એવું કે જે અમશ પક્ષીઓ હોય. કે જેમાં આપડે પાળતું પક્ષી હોય. પાલતું હોય જેમાં કે ઘરે રાખી શકીએ ગાય હોય ભેસ હોય બકરી હોય. પછી ખેતી માટે કામમાં લાગતા ગળદ હોય. એવા ફટુંઓ ન આપડે ઘરે પાલન કરી શકીએ છીએ અને એમને. એ એમની માટે જે સ્પેશિયલ ખોરાક બનાવવામાં આવે છે કપાસ માટે. થી બનાવવામાં આવે, અને બીજી એક ભાષામાં પોપડા ભી કહી શકાય. પછી એમની માટે બીજો ખોરાક આવે કે બાજુરી ના ભોરા હોય ડાંગર ના ભોરા હોય. પછી જે ઘઉં નું વાવેતર કરવામાં આવે એથી ઘઉં માંથી જે વધેલું ઘાસ હોય. એને બુરુ કહેવામાં આવે. જે એમને ખોરાક માટે પૂરું પાડવામાં આવે છે.
હા. એ એમને જે ખવડાવવાનું જે લીલું ઘાસ બી એ ખાઈ શકે છે અને સૂકું ઘાસ પણ ખાઈ શકે છે. પણ વધારે કહેવામાં એવું આવે છે કે જો આપડે પશુ પક્ષી આપણે જે પાલતું પશુ પક્ષી હોય જે પશુ પક્ષી આપણને દૂધ આપી શકતા હોય, એમને જો આપડે લીલું ઘાસ ખવડઈએ ને તો એમના માટે સારું કહેવાય છે, જો આપડે એને લીલું ઘાસ વધારે પ્રમાણમાં ખવડઈએ અને એનો પૂરતો ખોરાક આપડણે પૂરો પડે ને. તો ઘણું સારું એમનામાં દૂધ પણ એવું થતું હોય છે. કે જે બધી રીતે આપડે કામ આવી શકી છે, જો વધારેા પ્રમાણમાં દૂધ આપડી આવતું હોય છે. તો એના બચ્ચા પણ એ દૂધ પી શકતા હોય છે. અને જે દૂધ વધે એનું આપડે કઈ જમવાનું પણ બનાવી શકતા હોય છે.
ઘણી જગ્યા વેચાણ કરવામાં આવતું છે. કે જે ઘરે ખાવા પીવા માંગતા એમને વેચવામાં આવે. ગામમાં બનાયલી એક ડેરી હોય ત્યાં તેનું વેચાણ કરવામાં આવે. પછી એના પરત પૈસા આપવામાં આવે. અને તેમાંથી ઘણી બધી વાનગી બનાવામાં આવે છે કે જેવી મીઠાઈ હોય. મીઠાઈ બી ઘણી બધી મંદિરોમાં એ રીતે કામમાં લાગે. અને દૂધની ઘણી બધી વાનગી ભી બનાવવામાં આવે છે. જે દુકોનો માં જે વેચાય છે જો ઘરે ના બનાવવું હોય. દુકાને જઈને એની ખરીદી પણ કરી શકાય છે.
હા એ એક બરાબર છે. કે અત્યારે દરેક ગામડામાં એક ડેરી તો હોય જ છે. અને એ ડેરી માં બધી જગ્યા થી ગાય નું અને ભેંસ ન દૂધ આપડ ઉઘરાવામાં આવે છે અને ત્યાં આગળ જેટલા બી કિસ્સાનો હોય છે ને. એમના ઘરે ઓછામાં ઓછી બે ત્રણ ચાર પાંચ જેવી તો ગાય ભેંસ હોય જ છે. અને એ બધી ગાયનું જે દૂધ હોય છે, એ દૂધ એ લોકો ડેરી માલતા હોય છે. અને પછી ડેરી વાળા આપડે સુધી પહોંચાડતા હોય છે ઘરે ઘરે ડેરી વાળા જઈ ને. આપણને દૂધ આપતા હોય છે, ગાય ભેસવાનું અને પછી આપણેે
એનું ઘણું બધું એવું સારું બનાવી શકીએ એને ખોરાક રીતે પણ આપડે લઈ શકીએ છે. અને એવું પણ કહેવામાં આવે છે કે દૂધ પીવું બહુ સારું કેહેવાય છે મનુષ્ય માટે. મનુષ્ય જો દૂધ પીવે તો એમનામાં જે હાડકા હોય છે ને એ હાડકા પણ મજબૂત થતા હોય છે અમુક લોકોને હું તો એમ કવ છું કે આપડે દિવસમાં બે થી ત્રણ વાર તો એટલું બધું ના થઈ શકે આપડાથી પણ આપડે દિવસમાં એકવાર તો દૂધ પીવું જ જોઈએ આપડે
હોય છે જેમાં ઘણો બધો પાલતુ નો પાલતુ પ્રાણી નો બી સમાવેશ કરીને જંગોલો માં રહેતા હોય. તેમનો બી સમાવેશ થાય પછી જે અ જળમાં રહેતા હોય કે પાણીમાં રહેતા હોય એનો બી સમાવેશ થાય છે જેવા કે જંગલોમાં રહેતા હોય પશુ પક્ષીઓ વાઘ છે સિંહ છે. એ અન્ય કોઈ નાના પશુઓનો શિકાર કરીને એનો ખોરાક બનાવે છે.
તો શું આ જે પા પાણીની અંદર જે પશુ પશુ તો ના કહી શકે શકીએ આપડે પાણીની અંદર જે જીવ રહેતા હોય છે. તો શું એ દૂધ આપી શકતા હોય છે એ એમના જે બચ્ચા હોય છે એમને ખોરાક કેવી રીતે પૂરો પાડતા હોય છે એ લોકો.
મછલી હોય કે ગમે તે પછી જયારે એ વીયાય તો પછી એનું જયારે બચ્ચા હોય એ જાતે જ એમનો ખોરાક શોધી શકે. છે. મોટા પ્રમાણ વેલ મછલી હોય આ સારક હોય તેમને કુદરતી એવી રીતે એમના બનાવટ હોય. એ જે એમનું દૂધ હોય એટલું જાડું હોય. પાણીમાં મિક્સ થઈ શકતું નથી ડાયરેક્ટ જયારે એનું બચું પીવે. તો તેના પેટમાં જાય એટલું બધું પ્રમાણમાં ઝાડુ હોય છે. કે કઈ પાણીમાં વહેલું એટલું બધું મિક્સ થઈ શકે નહી. જેથી કરીને તેનું બચ્ચું બી મોટું થાય છે. અને કુદરતની આવે બનાવટ પણ કરવામાં આવેલી હોય છે.
હા અમુક પાણીની અંદર રહેતા જે જીવ હોય છે. એ જીવ જે મોટા જીવ હોય છે ને એ એનાથી નાના જે જીવ હોય છે ને પાણીવાળા એમને ખાઈને એમનો ખોરાક પૂરો પાડતો હોય છે શું આ વાત સાચી છે એકબીજાને એ પાણી ના જીવ અંદર અંદર પણ એકબીજાનો શિકાર કરતા હોય છે અને એમનો ખોરાક પૂરો પાડતા હોય છે.
સાચી છે કે જે મોટી મોટી મછલી હોય વેલ હોય સાર્ક હોય. કે જ્યાં નાની નાની મચ્છીઓનો ઝુંડ હોય. એવા મોટા મોટા ખાસ કે કે પચાસ હજાર લાખ લાખ એટલી બધી સંખ્યામાં નાની નાની જે મછલી ફરતી હોય જે આખી ઝૂડ થઈને ફરતી હોય. પછી સારક અને જો વેલી મછલી હોય. કે તલાશ રાખી જાવ આવ ઝુંડ ક્યાં છે પછી તલાશની જયારે શોધ પૂરી થાય જ્યારે આવું ઝૂંડ મળી જાય ત્યારે જેને તેનો શિકાર કરે ઝૂંડ વચ્ચે અને પછી ખાસસી બધી મછલી એના મોડામાં આવી જાય છે તે આવી રીતે એનો ખોરાક બનાવી શકે છે.
બરાબર છે તો આ જે નાની નાની મચ્છી ન જે ઝુંડ હોય છે. એ અમુક અમુક જગ્યાએ જ જોવા મળતો હોય છે હે ને.
ના અમુક અમુક જગ્યા જોવા મળે બાકી જે દરિયાઈ જે દરિયાઈ જે વિસ્તાર હોય છે અંદર પાણીમાં તેમાં ઘણા બધા જીવ જંતુઓ રહેતા હોય છે કે કાચબો છે. પછી અત્યારે જે ઘરમાં સોપીશ તરીકે રાખ વામાં આવે શો પીસ તરીકે. કે રંગ બેરંગી મછલી હોય એના ઘણા બધા પ્રકાર જોવા મળે. પછી દરિયાઈ ઘોડા હોય. અને દરિયાઈ સાપ પણ હોય એવા ઘણા બધા પ્રકાર અંદર જોવા મળી શકે છે. દરિયામાં ઘણી બધી વનસ્પતિ. એ પણ હોય છે કે જેઓ. અ જે નાની નાની મછલી હોય એનો સ્વીિકાર કરીને પોતાનું. પેટ ભરે છે વનસ્પતિ પણ નાની નાની મછલીઓનો શિકાર કરતી હોય છે. પેટ ભરતી હોય.
વનસ્પતિ પણ એવું હોય છે વનસ્પતિ જે બીજી નાની નાની જે મછલી હોય છે. એના ઈંડા હોય છે ઈંડાનો પણ ખોરાક તરીકે એ ઉપયોગ કરતી હોય શકે છે. સે એવું હોય!
હા હોય શકે છે અને જે એ વનસ્પતિ હોય. મેચ થતી અલગ અલગ. પ્રકારની ઘણા બધા પ્રકારની કલરની મછલી હોય. જેથી એ જૈને વનસ્પતિ માં સંતાય જાયને સંતાયને પછી એનાથી પણ નાની સાઈઝ નું કોઈ બી જીવજંતુ આવે તો જેના એનો કુદરતી ખ હોય. એના લીધથી વનસ્પતિ માં છુપાયેલી હોય. અને છુપાવાના કારણે એને કુદરતી એટલી પવાય કે કલર કઈ. બી વનસ્પતિ સાથે મેચ કરી શકે પછી એવી રીતે છુપઈ ને. જેનાથી નાની સાઈઝ નું હોય જીવજંતુ. તેનો શિકાર કરી શકે છે.
બરાબર છે તો તમે આ જે પાણી ના જીવ હોય છે એમાંથી તમે ડોલ્ફિન નું નામ સાંભળ્યું છે!
હા.
હા તો તમને કેવું ડોલ્ફિન સારામાં સારી મછલી કેવી લાગે મને તો સારામાં સારી જે દરિયાઈ જીવ છે. ને એ ડોલ્ફિન લાગે છે તમને કેવું લાગે છે!
ડોલ્ફિન માં એવું હોય કે બીજી જે મછલી હોય એ માનવ જીવન મ કે માન માણસ ગમે તે કામ. એડવેન્ચર પર વ્યુ હોય દરિયાઈમાં. તો બીજા જેવ જંતુ હોય એ માણસને નુકસાન પહોંચાડી શકે. કે પણ એમાં ડોલ્ફિન એવું હોય કે કોઈની પર હુમલો ના કરે. એમ ખુશમિજાજ નું એ આમ ખુશ મિજાજ ન હોય કે કોઈને નુકસાન ના પહોંચાડી શકે. અથવા કોઈ પ્રકારની મદદ કરી શકે એના સમજણમાં આવતી હોય. એવા પ્રકારની મછલી ગણવામાં આવે છે.
બરાબર છે.